હમ કેમ છો. મજામાં છું આજે હું ફૂડ વિશે વિડીિયો જોઈએ રહ હતો.
ઇન્ડિયન ના ફૂડ વિશે.
હા ઇન્ડિયનમાં કે કેટલા બધા પ્રકારના ફૂડ હોય છે ને.
હા બિલકુલ દરેક સ્ટેટ નું ફૂડ અલગ હોય છે.
હમ અને દરેક જગ્યાના. ટેસ્ટ પણ યુનિક હોય છે.
હા તમને કઈ ઇન્ડિયન ફૂડ સૌથી વધુ ગમે છે.
મને તો પંજાબી ફૂડ બહુ ગમે છે અને તમે.
મને ગુજરાતી ફૂડ બહુ ગમે છે.
હમ ગુજરાતી થલી તો ફેમસ હોય છે.
હા એમાં ઘણી વેરાયટી હોય છે.
હમ જેમ કે ઢોકલા ઠેપલા ઉદ્યવ અને ખીચડીના.
હા અને ફરસણ ફારસણ પણ.
વાહ તને ફાફડા જલીવીી ગમે છે.
બહુ ગમે છે ખાસ કરીને ઉત્તરાયણમાં.
વાહ મને પણ બહ ગમે છે.
હ. હા પંજાબી ફૂડમાં તમને શું વધુ ગમે છે.
મને પંજાબી ફૂડમાં તો પનીર બટર મસાલા અને નાન બહુ ગમે છે.
વાહ મને પણ પનીરની ડીશ બહુ ગમે છે.
હ સારું વાત છે પંજાબી ફૂડ મોસ્ટલી સ્પાઈસી હોય છે.
હા પણ ટેસ્ટી પણ હોય છે.
હા આ તો વાત સારી છે તને સાઉથ ઈન્ડિયન ફૂડ ગમે છે.
બહ ગમે છે.
વાહ ઢોસા ખાડો છે ને.
હા મસાલા ડોસા મારો ફેવરેટ છે.
વાહ આ તો મારો ફેવરેટ છે મને ઈડલી અને સાંબર પણ ગમે છે.
હા સાઉથ ઇન્ડિયન ફૂડ હેલ્ધી પણ હોય છે.
હમ આ વા તમારું સારું છે કે સાઉથ ઇન્ડિયન ફૂડ હેલ્ધી હોય છે લાાઈટ અને ઈઝી ટુ ડાયજેસ્ટ છે.
હા તમે કોકોનટ ચટણી ગમે છે.
હા મને કોકોનટ ચટણી બહુ ગમે છે
હા ઈન્ડિયામાં બ્રેકફાસ્ટ પણ દરેક જગ્યા અલગ હોય છે.
હમ આ તો વાત સાચી છે તમારી ગુજરાતમાં ઠેપલા અને પ પોહા હોય છે બ્રેકફાસ્ટમાં
હા સાઉથમાં ઈડલી ઢોસા.
હમ અને એ પણ જામાં તો પરાઠો હોય છે.
હા અને મહારાષ્ટ્રમાં વડાપાવ.
હમ
હ
અને તને વડાપાવ ગમે છે મહારાષ્ટ્ર ન.
હા મુંબઈ નું ફેમસ ફૂડ છે ને મને ગમે છે.
હા હા તો સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે ને.
બિલકુલ તમે પાણીપુળ ગમ ગમે છે.
હા મને પાણીપુરી બહુ ગમે છે અને તમે.
હા મને પણ બહુ ગમે છે સ્પાઈસી પાણીની મજા આવે.
હમ તમારી વાત સાચી છે પાણીપુરીની સ્પાઈસી પાણી નું વાત અલગ હોય છે તને સેવ પૂડી કે ભેલ પૂડી ગમે છે.
સેવ પડી અને તમને
મને તો ભેલપુડી ગમે છે
હા ઈન્ડિયામાં ચાટની ઘણી વેરાયટી છે.
હમ સારું વાત છે તમારી ઈન્ડિયામાં છાટ ન વેરાયટી ઘણી હોય છે અને બધી જે ટેસ્ટ હોય છે ટેસ્ટી બહ ટેસ્ટી હોય છે.
હા તમને સ્વીટ્સ ગમે છે.
હા મને સ્વીટ્સ બહુ ગમે છે.
કઈ સ્વીટ તમારી ફેવરેટ છે.
મારી તો ગુલાબજામુન બહ ફેવરેટ હોય છે અને તમારો
મારું તો રસમલઈ.
વાહ કાજુ કતલીફ સારું લાગે છે ને
હા ફેસ્ટિવલમાં સ્વીટ્સ ની મજા આવે.
હમ દિવાળીમાં ઘણી મીઠાઈઓ બને છે.
હા તમને હોમમેડ ફૂડ વધુ ગમે કે રેસ્ટોરન્ટનું.
મને તો હોમમેડ ફૂડ બહુ ગમે છે.
કેમ
કેમ કે હેલ્ધી અને ફ્રેશ હોય છે નેમમેડ ફૂડ અને ચિમપી હોય છે
મમ્મી નો હાથ નુ ફૂડ બેસ્ટ હોય છે.
હમ્ આ વાત સારી છે તમારી મમ્મી નો હાથ ફૂડ બેસ્ટ હોય છે તને બિરિયાની ગમે છે.
હા ગમે છે ને મને વેજ બિરયાની બઉ
વ વેજ કે નોન વેજ
વેજ બિરયાની વેજ
હમ મને તો હૈદરાબાદી બિરિયાની વિશે ઘણું સમય્યું છે.
હા એ બહુ ફેમસ છે.
હમ ઈન્ડિયામાં તો બહુ જ ફેમસ હોય છે ઈન્ડિયામાં સ્પાઈસ છે સ્પાઈસ નો ઉપયોગ પણ ઘણો થાય છે ને
હા એટલે ઇન્ડિયન ફૂડનો ટેસ્ટ યુનિક હોય છે.
હમ્ સાચું કહું છે તું ફોરેનરસ પણ ઇન્ડિયા ફોરેનરસ ઇન્ડિયા ફૂડ પસંદ કરે છે.
હા એસ્પેશલી કરી અને નાન.
હમ તમે ચાઇનીઝ ફૂડ ગમે છે?
હા પણ ઇન્ડિયન સ્ટાઇલ ચઇનીઝ.
હકા નૂડલસ ચનાશેને
હા સારું પકડ્યું.
મને પણ બવુ ગમે છે ઇન્ડિયન ચાઈ ચાનીઝ.
હા તમને સ્પાઈસી ફૂડ ગમે છે.
મીડિયમ સ્પાઈસી ગમે છે મને અને તમને?
મને વધુ સ્પાઈસી નથી ગમતું.
અચ્છા તને કુકિંગ આવડે છે.
થોડી ઘણી.
કઈ ડિશ બનાવી શકે તુ
મેગી, સેન્ડવિચ, અને પોહા
હા બહુ સારું છે આતો હું પણ બેજી બધું કરેલી છે.
હ કુકિંગ એક યુઝફુલ સ્કિલ છે.
હમ સાચું કવું છુ કુકિંગ તો ટીચરમાં પણ કામ આવે છે.
હા તને કઈ ફેસ્ટિવલ ફૂડ ગમે છે?
મને તો ઉતત્રાયણમાં ઉદ્યયુ જલેબી અને તને
મને તો દિવાળીની સ્વીટ્સ
હ નવરાત્રીમાં પણ સ્પેશિયલ ફૂડ હોય છે નય?
હા ફાસ્ટિંગ ફૂડ પણ ટેસ્ટી હોય છે.
હમ, સારી કઈ તું તને રેસ્ટોરન્ટમાં જવાનું ગમે છે
હા ફેમિલી સાથે જવાની મજા આવે
તને કઈ ટાઈપ નું રેસ્ટોરન્ટ ગમે છે
ઇડિયન
હા, મને તો કેફે પણ જવાનું બહુ ગમે છે
હા, તને કોફી ગમે છે
મને કોફી બહુ ગમે છે
હા, મને તો કોલ્ડ કોફી ફી વધુ ગમે છે
હા, એડિયામાં ચાય પણ કેટલી ફેમસ હોય છે ને
હા, ઓલમોસ્ટ દરેક ઘરમાં સવારે ચાય બને
સાચું કહું છું, અદરકવાલી ચાય ગમે છે?
હા, બહુ
વરસાદમાં ગરમ ચાય અને ભજીયાની મજા અલગ હોય છે
હા સાચું કહો તમને હેલ્ધી ફૂડ વધુ ગમે કે જંક ફૂડ
મને તો બંને ગમે છે પણ હેલ્ધી ફૂડ તો ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા વધુ જંક ફૂડ હેલ્થ માટે સારું નથી.
હમ સાચું કવ છું, એટલે બેલેન્સ જરૂરી હોય છે.
હા ઈન્ડિયાના ફૂડ્સની સૌથી સારી વાત શું લાગે છે તમને?
મને તો વેરાયટી બહ સારું લાગે છે.
હા દરેક સ્ટેટમાં નવો ટેસ્ટ મળે છે.
હમ્મ અને કલ્ચરની ઝલક પણ મલી જાય છે
હા ફૂડ થી લોકો કનેક્ટ પણ થાય છે
હમ્મ બિલકુલ સાચું કવું છો ફૂડ થી લોકો કનેક્ટ થાય જાય છે
હા તમને
તને ફ્યુચરમાં કઈ સ્ટેટ નુ ફૂડ ટ્રાય કરવુ છે
અ કાશ્મીરનું ફૂડ અને તમને
મને તો રાજસ્થાનને થાલી
હા દાલ વાટી ચુરમાં બહુ ફેમસ છે
હા દાલ ભારતી ચૂરમાં તો બહોત ફેમસ છે રાજસ્થાનમાં
હા એક વાર ટ્રાય કરવું જરૂરી છે ઇન્ડિયન ફૂડ લવર્સ માટે પરફેક્ટ કન્ટ્રી છે
હા પણ વાત સાચી છે તમારી
હા દરેક જગ્યાએ કઈક ખાસ મળે છે
આજેની વાત કરીને મન ભૂખ લાગી જાય છે
હા મને પણ ચાલો પછી આપ આપે મળીને વાત કરીએ
હમ્મ જય શ્રી કૃષ્ણ